હલો એટલે ટાર્ગેટમાં એવું હોય મેડમ કે ધારો કે તમે સે અમારી કંપનીમાં સેલ્સ માં છો તમારા બધા પ્રોડક્ટના પેકેજસ હોય બરાબર તો એ તમારે વેચવાના હવે જેને જરૂરિયાત હોય એ લોકો લોકો લે બાકી જરૂરત ના હોય એ લોકો ના લે સમજો બરાબર છે હા તો તમારું જ માનું કે પચાસ હજાર ટાર્ગેટ હતો. ઓકે તો તમે વીસ પૂરો કર્યો જૂનમાં તો હવે આ જુલાઈ નું પહેલી તારીખ આઈ તો જુલાઈ ના મહિનાનો પચાસ પ્લસ પહેલાનો ત્રીસ બાકી વધેલો એવી રીતે કરવાનું તો તમારી ઉપર સિત્તેર હજાર થઇ જાય નહી એસી હજાર થઈ ગયા હવે માનો કે આ મહિને ભી થયું તો બસ કેરી ફોરવર્ડ થતો રે થતો રે એવી રીતે તમારું લાખો સુધી તો એ તમે વિચાર કરો આવુ થતું રહેે તો ક્યારે આપણને ઇન્સેન્ટિવ મળે કોઈ
હમ્મ ના ના સાચી વાત છે.
એવું હોય તો આ ઉમા મેડમ ને બધાના તો ચાર ચાર લાખનો મહિને ટાર્ગેટ હોય છે. ને બી પૂરા થતા નથી, ના જ થાય ને આટલું બધું કોઈ ક લે નઈ ના હા એવું, તો એ જ કેમે કીધૂ મારથી તેયા સેલ્સ ન ચ કે કઈ કયું એ છે જ નહી પોઈન્ટ, બહ ખરાબ સેલ્સ છે અહીંયા, સેલ્સ બધા કરે છે લ ખોતી પેમેન્ટ પણ લાવે છે પણ બિચારાઓ કોઈને કઈ મળતું જ નથી.
હમ હમ ના ના.
હમ અને હું અત્યારે આજે ડરમાં ટચમાં જઈ નઈ. ડરમાં ટચ જે આપડો નહી સ્કીિન કેરની એની પ્રોડક્ટ હોય છે એની કંપનીમાં.
મન્યા
હા એ બી સારું છે, હવે જોઈએ એમાં શું થાય જો એનું ત્યાં સેકન્ડ રાઉન્ડ બોલાવશે, સેકન્ડ રાઉન્ડ માટે ફરીથી બોલાવે. વે સેકન્ડ માટે તમે આવજો એમ.
હમ્મ હમ્મ
બોલો
ના ના જોવાનું દસ જગ્યા જોવાનું પછી એક વખત કરવાનું.
હમ્મ બહુ પન દસ જગ્યામાં તો થા કી જવાય આન કરતા ઈયા કાર્ગોમાં થઈ જાય ને મારું તોય સારું. એ સારી કંપની છે. ના એ પેટ્રો ટ્રોલ પંપ છે. જે સિંધુભવન સાઈડને બધા નામ સાંભળેલું છે. હમ્મ સિંધુભવન બાકી એરિયા છે પ્રીમિયમ હ. કેવું પડે, બહુ મોટી મોટી બિલ્ડિંગો. બહુ મોટા મોટા બહુ મોટી મોટી બિલ્ડિંગો.
હમ ના ના સાચી વાત હ.
કરોડોમાં હોય એ બાજુ ઘર તો.
હોવે કરોડોમાં.
પ્રીમિયમ એરિયો છે આખો પ્રીમિયમ એરિયો.
ના ના સાચી વાતે, એ બાજુનું ઘર એટલે આમ
હમ થલતેજને એ બાજુ ને બાકી કેવું પડે.
હમ.
થલતેજ મેટ્રો સ્ટેશન છે ને એના થોડાક જ આગળ હતું.
તો તો તમારે અખબાર નગરથી બી પસચી બદલવું પડે કે ના બદલવું?
પણ એમ તો જો હું ગો ગોતાથી ગઈ બરાબર, તો ગોતાથી હું બેસું ને ઓકે. તો ગોતાથી મને દશ રૂપિયા ચાંદોડિયાથી ગોતાના થાય, પહિ ગોતાથી મને ત્રીસ રૂપિયા થયા. અને જો મે હું બસમાં જ જવું, તો વીસ રૂપિયાની ટિકિટમાં અવર જવર થઇ જાય. એને કેહવાય અને એમાં કેવું છે કે સિંધુભવન સાઈડની જે કંપનીઓ હોય ને એ બધાના રૂલ્સ બહુ સારા હોય કે શનિવારે રજા. પછી આમ બધી જે કંપનીઓ હોય ને બધી કોર્પોરેટ કંપનીઓ હોય જેવી તેવી ના હોય એમ બ્રાન્ડેડ હોય કે અ ઓ ઇન્ટરનેશનલ બધાં કામ કરતી હોય ને એ કંપનીઓ હોય.
હમ.
એટલે હું ગઈ, બહુ સરસ હતું અગર મારું ત્યાં ભી થઈ જાયને અઠ્યાવીસ પચીસમાં તોય હું ખુશ છું.
ના ના થઈ જશે માતાજીનો પ્લે કરવાનું થઇ જશે.
સારી કંપનીમાં થઇ જાય ને બસ આ બે કાલનો દિવસને પરમ દિવસ પહિ ચોથા પાંચ તારીખ સુધી હું ઘરે રહીશ મારે એટલો મારો કોલ છે, પહી પાંચ તારીખ પછી હું જતી રહીશ, હા. હા પછી હું જોઈન થઈ જઈશ ક્યાંક ને ક્યાંક. કારણ કે હવે તો સેલેરી વધારે જ આવશે. આવતા મહિને બ બરાબર જે આવશે ભલે પચીસ હજાર હોય કે ગમે તે અઢાર કરતા તો વધારે આવશે જ. શું કેવું?
ના ના આવશે આવશે. બધાનો ભગવાન હોય. એટલે જ ને
ચું
હહ બોલો
કઈ નહીં
હમ હું રોટલી બનાઈ દીધી વાતો વાતોમાં.
શું બનાઈ દીધી?
ટલી બરા
રોટલી બનાઈ દીધી એમ?
હમ, જમવાનું બનાવું પડે ને.
હમ્મ.
હમ્મ, વરસાદ બી નથી આવતો જુવો ને હા ગમે.
તો તમારા ઘરે કયું તુલસી નો પ્યાલ છે?
છે, ને મારી ઘરે તુલસી છે. મને બો ગમે પણ અમારો ફ્લેટ નાનો છે. ને એટલા અમે નહી લાવતા.
અચ્છા, ના-ના લગીવી દેવાનું થોડુંક તુલસી કે એવું તો હોવું જ જોઈએ.
તુલસી હોય ને, તો આપણા ઘરમાં કે વિઘન ના આવે. હમ્મ, હા તુલસીનો પ્લાન્ટ ના, એટલે તુલસીનો પ્લાન્ટ બી સારો
અચ્છા, અચ્છા, અચ્છા શું બનાવો છો તમે રોટ
દાળ-ભાત ને રોટલી પરવલનું શાક ને દાળ. હા, અમારો એક ચોખાડાયા છે, ને એ પૂરતા જ નહી.
અરે રે.
નહી થતા.
એવું, તમે આલુ પરાઠા કઈ રીતે બનાવો, મોર્નિંગના બ્રેકફાસ્ટ માટે? કઈ રીતે બનાવો, મને કહો ને?
બટાકા બાફી દીધા
પણ, મારાથી તો બટાકા ગીલા-ગીલા બફાય છે.
તો, બો સીટી નહીં લેવાની, ત્રણ-ચાર લઈ લેવાની. તમારે તો, બટાકા બહાર પડ્યા હોય ને? ફ્રીજમાં. ત્રણ, જેવા લઈ લેવા, ત્રણ સિટી લઈ લેવાની.
કાજું એક મિનિટ હા ચાલુ રાખજો. તો પણ તું કેમ ધોઈ રહી છે. મને ભી ની ખબર. આજે મે ભી બો ઉતાવળમાં નહાઈ હતી.
તો સુતા લાવ હુ, જ કરી દેમ. ઊભી, તો રેય દસ મિનિટ તો થવા દે
છ, મનિટ તો થઈ ગઇ.
ના, હું કરું. તું ખાલી, આ કર તો હા, ભાઈ એ તો ખબર પડે- હા, એ અચાનકથી બેસી ગઈ કપડાં ધોવા હા, એના યુનિફોર્મ ધોવે છે. અને સવારે એક બે કપડા રહી ગયા, તે ધોવાના, જે અંદર હતા તો એ હું આમનેમ ડોલમાં પલાળેલા હતા, ને એજ કપડાં મેં ધોયા
હમ્મ, હમ્મ
હમ્મ.
તો હ પૂછે મારે કોઈ આવતું નહી હલો? તો હવે તું માથે ઉભી રહીએ? હું ધોઈ લઉં, જા તું. તું ખાલી આ તમે બોલો, બીજું શું બનાવ્યું તમારે? હા બઉજ રિએક્ટ બહુ કરી જાય છે. અમુકવાર બીજું કઈ નહિ, બાકી બહુ ભોળી અને અને સીધી છે. ના નહી, લેતી બહુ. તમે સમજાયું હશે હેને કઈક ના કઈક? તમે જે ઘરમા સમજુ છો. ક્યાંક ને ક્યાંક ભલે બોલી દો છો, પણ એમ સમજુ છો.
હમ, હાસ્તો!
શું કરવાનું? કો બસ હવે રહેવાદે. હમ. તો બધા પોતપોતામાં પડ્યા હોય શું કેવું? અહીં એક તો નોકરીની ટેન્શન હોય મકાનનુ હોય
તો બિચારા આખી
શું? શું કો છો?
એક તો એક બધા પોતપોતાનું કરીને આવે આપણને કઈ આપણે એ થઈ જાય એટલા. ગુસ્સો નીકાળી દે આપડી ઉપર
શું કરવું કો? બોલો
હવે, તો ટોચર મે કીધું, મેં કીધું એને આરામ કરવા દો બિચારીએ બઉ હાય-હાય કર્યુ
હુ આરામ નહી, કરી શકતી. મારે જોબ મલીજાય ને બસ એ પ્રયાાર કરું છુ, હમ
હમ્મ, બીજી જગ્યાએ જોબ કરો તો ધ્યાન રાખીને કરજો-
હા-હા-હા-હા.
હમ
એ તો ટેન્શન, એ તો ધ્યાન રાખીને જ થશે કામમાં જ ધ્યાન ખાલી
હમ એ તો છે.
અહિયાં પણ બહુ તન તોડીને કામ કર્યું છે.
કર્યું પણ એ લોકો શું પરિણામ આપ્યું? આ તો વધારે યર્સ મેં કીધું, મેં કીધું કદા આ તો લગન બગન હોય તો એ લોકો શું મે કીધું સહાય શું એ કરે? તો મમ્મી કે કે એતો મદત કરત સાહેબ.
ના કરે. સર સર છે ને બદલાઈ ગયા છે. બહુ બદલાઈ ગયા છે. પેલા એવા નતા, અત્યારે અત્યારે
એટલે
પણ જુના થોડી જુના સાથે આવો વ્યવહાર કરો એટલે જુના પઈ નીકળે ને.
હમ, નીકળેને. પારૂલસર ને બધા નીકળી ગ્યા?
હમ. ને પારૂલસર ના તો વાઈફ પણ પ્રેગ્નેન્ટ છે. એવું હતું તોય બચારાને એટલું ટોર્ચર કરીને કાઢ્યા. છેલ્લે પારૂલસર શું બોલ્યા કે ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હવે આપડે એવું કહેવાનું ક્યા આવે એટલા સીધા છે પારૂલસર.
હમ્મ હમ્મ આ તો પારૂલ સર છે, આપડે હઇએ તો માફી જ ના માગીએ
તમારી ભૂલ હું કદ માફ ના કરું એવું હું તો કહીન નીકળું.
હમ એતો છે જ ને. આપડો વણીએ એમ જે આપડો આપડે ગમે ત્યારે જરૂર પડે પણ એ લોકો ના સમજમાં આપડે શું કરવાનું?
સાચી વાત છે, કંઈ નઈ જવા દોને.
લોહી પીસે બે દિવસે તો મારા કામ જ નહી કરતું.
કઈ વાંધ નહી હું કરું એક વાર ફરી તમને હા હા. નહી નહી ધોઈ દીધા ધોઈ દીધા ધોઈ દીધા એક મિનિટ હું ખરું જ છું ફરીથી બે મિનિટ હા, હા.